ઓફ
કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું વરસાદ છે તમારે ત્યાં
આજે નથી.
નથી સારું છે આજે નથી. અને બીજું શું ચાલે છે.
કઈ નહી તમે બોલો
અમે પણ બેસ્યા છે ટીવી જોઈએ છે. અને તમે યોગા કરો છો?
ના.
કેમ નથી કરતા તમે યોગા.
આમ જ મને નથી ગમે.
ગમે કે ના ગમે કરવું જોઈએને. આપડે ફિટ રહીએ એનાથી
તમે કરો અને હમણાં તો કેટલા બધા છે ને ફ્રી માં શીખવાડે છે યોગા ઓનલાઈન એ જોઈન કરી લો તમે
હા.
અને બીજું શું જમી લીધું?
હા જમી લીશું તમે જમી લીધું.
અમે પણ જમી લીધું તમે શું બનાવ્યું આજે.
આ જે છે ને તવા પુલાવ અને આલુની સો સબ્જી ને રોટી
ઓકે અમારે ત્યાં તો આજે પાઉભાજી બનાવેલી.
અચ્છા.
હા તમે કેવી રીતે બનાવો છો પુલાવ.
તો રેસીપી જોઈએ તમને.
હા મને રેસીપી જોય છે પુલાઓ ની.
અચ્છા પેલા છે ને ચાવલ લેવાનું. પછી ચાવલમાં છે ને હળદી નમક અ. ગાળીને એને બોઈલ કરવાનું.
હા હા પછી હા.
છે ને એકદમ રૂમ ટેમ્પરેચરમાં ઠંડુ કરવાનું. ચાવર દઈ હ પછી એક કઢાઈમાં લેવાનું તેલ જીરા હિંગ.
ટમાટ ત શિમલા મિરચ અને કાંદા.
હમ હમ.
અ બરાબરથી શેકવાનું પતાને.
હા.
પછી છે ને તમારા નોર્મલ મસાલા ડાલવાનું.
અચ્છા એમાં શું શું નાખો છો તમે.
એમાં છે હળદી મરચાં ધના પાવડર અ ગરમ મસાલા પાવભાજી મસાલા.
ઓકે હમ.
પછી થોડુંક પાણી નાખવાનું.
અચ્છા.
હા પછી અ બરાબર થી બુની જાય ને તો પછી ચાવલ નાખવાનું એમાં.
અચ્છા બરાબર તમે કોઈ દિવસ અમારા ઘરે આવો ને ત્યારે બનાવજો.
હા હા બનાવીશ.
હા. અને આલુ નો શાક કેવી રીતે બનાવો તમે લોકો. તમારા બઉ વખાણ કરે છે આલુ ના શાક ના બધા.
અજા આલુ ના શાક છે ને
હા.
આલુ ને બોઈલ કરવાનું.
હા.
હા તો પછી બોઇલ થઈ જાય નહી તો પીસ કરવાનું એનું. અને એનો મસાલો મસાલા માટે છે ને અ તેલ લેવાનું એમાં કાંતા નાખવાનું કાંતા અને કાંધા કહે ને તો સોફ્ટ થઈ જાય ને તો પછી ટમાટર નાખવાનું.
ઓ.
ટમાટરથી તેલ છૂટી જાય પછી આપણે અહીંયા મસાલો નાખવાનું હળદી નમક જીરા. અરે યે શું યે લાલ મરચાં ધણા પાવડર આ બધું નાખવાનું.
ઓકે.
હ પછી ગરમ મસાલો થોડું શું હમ. પછી આલુ નાખવાનું થઈ ગયું તમારું આલુ ના સબ
હા રસા વાળો બનાવો છો કે સુકો.
રસાવાળ.
અચ્છા રસ વાળું બનાવો છો.
હા.
હા બધા બઉ તારીફ કરે છે તમારા બટેટાના શાક ની.
હા.
એટલે હા અને બીજો શું બનાવો તમે.
અ પલ
બીજું બીજું શું બનાવો છો તમારા હાથ નું શું સારું બને છે.
મખાના નો ભેલ.
એ કેવી રીતે બનાવવાનું હોય મખાનાનું બેલ મેં તો પહેલી વાર સાંભળ્યું.
આ મખાનાનો ભેલ છે ને મખાનાને બરાબર શેકવાનું. ઘી રોસ્ટ કરવાનું ઠીક હે હ પછી
અહ ટમાટર કાંતા ને ફાઇન ચોપ કરી લેવાનું તો પછી એમાં છે ને તીખી ચટણી મીઠી ચટણી ચાટ મસાલા ને બો બધું નાખવાનું પ હા પછી મખાના નાખવાનું અને ટોસ કરી દેવાનું. મિક્સરમાં તો તમારો ભેલ રેડી થઈ જાય.
ઓકે.
હા.
સારું લાગે છે ખાવામાં.
હા બઉ સારું લાગે છે.
ઓકે હવે તમે અમારા ઘરે આવશો ને ત્યારે બનાવીને ખવડાવજો બધાને.
હા.
હવે તમારે ત્યાં ગેસ્ટ આવેલા એ ગયા?
હા કયા કયા?
ક્યારે ગયા?
આજે ગયા છે.
પહોંચી ગયા છે બરાબર?
હા, પહોંચી ગયા.
ઓકે.
હા.
અને બીજું શું ચાલે છે? તમારા ગ્રાફિક ડિઝાઇનિંગમાં મને તો ઘણું બધું આવે છે તમને શું જોય છે ફૂડ તમને રેસીપી આપું કે શની રેસીપી આપું?
કચોરીની.
કચોરી મગદાળ ની જ બનાઈ છે એવું એટલે હું છે ને મગદાળ પલાળી દઉં પેલા. પછી એક બોઇલ લેવાનું એક કે બે બોઇલ લેવાના મગ નિ દાળના પછી આમાંથી પાણી કાઢી નાખવાનું પછી એક કઢાઈમાં છે ને તેલ તેલ નાખવાનું આમાંવ અહ વરિયાળી, હિંગ, જીરો
હા.
ફ્રાઈ આ બધું નાખવાનું. પછી લાલ મરચું હલદર અદરખ મરચાંની પેસ્ટ આ બધું નાક ખી ને પછી મગ ની દાળ નાખી દેવાની પછી ઉપરથી નમક ધાણાજીરું પાવડર અને ગરમ મસાળો ગરમ મસાળો તાજો પીસવાનો હોય છે આમાં.
આચ્છા.
હા આમાં લવિંગ વધારે નાખવાના હિંગ વધારે નાખવાની.
હાઆ.
અને પછી આ બધાને સારી રીતે મિક્સ કરી દેવાનું અને ઉપરથી થોડું વેત અહ ચણાનો લોટ છે ને એ થોડું તેલમાં સેકીને એ પણ નાખ ખી દેવાનું
આચ્છા.
અને ઉપરથી લીલા અ ધાણા નાખી દેવાના અને પ છી એના નાના નાના બોલ બનાવ બનાવવાના પછી મેદો લેવાનું આમાંઅ એક કિલો મેદો લો ને તો બસ સો ગ્રામ તેલ નો મોએડ નાખવાનું અને નમક પછી આ રોટી કરતા થોડો કટન વા બાંધવાનું એકદમ ટાઈટ નથ બાંધવાનું. લોટ. ને પછી કચોરી ભરીને તડવાની.
હાઆ.
સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઇ જાય કાઢી લેવાની.
હજારોત તો યા હક એકદમ ગરમ તેલમાં કે મુનકુના કનમ તેલમાં
પેલા છે ને તેલ ગરમ કરીને ઠંડો પાડવાનો પછી ગુનગુનો તેલ ઓય ને તારે કચોરી નાખવાની આમાં અને ઉપરથી ચમચ થી તેલ નાખતા જવાનું કચોરી પર પછી એ થોડી ફૂલવા માંડે ને પછી આપણે મીડિયમ ગેસ કરી દેવાનું અને પછી એને ધીમા તાપે તળવાની હોય મીડિયમ તાપે તડવાની હોય તો એક બાર તમે નાખશો ને
હા
તો પછી એમને વીસ મિનિટ લાગે કચોરીને બરાબર તડીને આવી ને એમે બીસ મિનિટ લાગે છે.
અચ્છા
ઓકે મને બસ કાઈ નય બીજું તમે કો હવે
હ તમે કાક કઈ ફરીને આયવા
હમણાં તો લોનાવલા ગયેલા અમે લોકો બસ પછી ક્યાંય નથી ગયા અમણાં
શું કયરું ત્યાં
ત્યાં ત્યાં ફરયા બધે બીજું શું કરવાનું હોય ત્યાં પધે ફરી લીધા આખોલોનાવલા ફરી લીધું તમે ક્યાં ગયેલા ફવા
અમે લોકો છે ને અહિયાં પાસમાં હિલ સ્ટેશન છે
હમ હમ ઓકે વરસાદમાંઈડું
પવચ
ઓ મજા આવી ગઈ એ કેમે શ નહી
હા બઉ મજા આવી ગઈ
હા બીજું બીજું બધા બરાબર
હા બરાબર ચાલ આજે
હા આજનો આજનો આપડે અ રેસીપી નો ચેપ્ટર ક્લોઝ થયું હવે કાલે બીજી કઈ ચર્ચા કરશું આપણે
હાા
બાય
પાય પણ ન ખ
હ